હા
આપણે આ ટોપિક જ કન્ટિન્યુ કરીએ કેમ કે આ ટોપિક ઉપર એટલી વાતુ છેને આપણે વાતુ જ નહીં ખુટે એમ.
ખુટે એમ જ નથી બરાબર છે.
હા. કેમ કે કોરોનામાં મેં હું વિચાર્યું ખબર છે, કે આપ દમમ દમવ હોયને આપણેે ઘણાયને ઘરના એમ કેતા હોય. કે ચલ દહમું છેને વાંચી લેની પસી કાંય ઉપાધી નય હોય એમ.
હા.
આપડે તોય માની ગ્યાતા કે વાંધો ખાલી દહમું સે ન પસી ક્યાં વાંસવાનું અગિયાર બારમાં તો હું હોય પછી એમ. એમ કોઈને વાયસુ એટલે હું પૂરું બોળ કર્યુંતુ એમ પછી વિસારુંતુ કે મે વેકેશન પડે ને ઈ ક્યે નહીં સોપડી અડવાન થાતી જ નથી એમ. આખો આખોદી રમતાને તો બધાય ઘરના કેતા કે કયેક કલાક કલાક લેવાય હા હા બહુ એશ તોહુ દહમામ બ‌ઉ વાયસુ અમેયે હવે સોપડીન નામ લેતા નહી. પપ્પા સામે તો ઈ કહીએ જ નય કે મમ્મીન બધા કયા કરે કીધા કરે મમ્મીને આપણ કઈ દઈએ એમ મોઢે.
હા. હામે તો બોલાય નય ને પીછડા પડી ગઈ હામે બોલવું એટલે ગુનો છે
મારી પાસે ફોન નથી રેડી મારો દોસ્તાર એક મિલિંદ છેને એને ખબર હતું દુરથી યા લેતા હે એન મમીપપાનેય ખબર હતું એમ એટલુ મિલિંદનો પોતાનો રૂમ પ્રશ્નલરૂમ હતો એની પાહે આપણી પાહ તો પ્રશ્નલરૂમ હોય ની
હા
તો એનો પર્સનલ રૂમ હતો ને તો ન્યા બધા ભેગા થાય ભાગી ભાગીને એક મિનિટ ઘરેથી ફોન આવે તમે બધા વાત કરોતો હું વાત કરી લવ.
હા હ મેન વાત તો એ છે ટોપિક આપણો અત્યારે કોઈ રમતનો કે કોરોના કોરોના સમયમાં મજા પણ નહી જ આવે. કે અમારે આય એક ટ્યુશન હતું. અ ડિપ્લોમા શરૂ કયરુ એટલે ડિપ્લોમા કાઇક તો મારે બૌ મોડું મોડું શરૂ એટલે ડિપ્લોમામાં કલો કરો વાત. હલો.
દસમામાં ટીઅ દસમા પછી ટ્યુશનમાં જાવાનું એમ.
ને અને દસ માં પછી ડીપ ડિપ્લોમા મે લીધુંતું અટલે ડિપ્લોમા મારે એવું થ્યુ મગ મકાનનું કામ હતું ને એટલે મારે આગળ ભણવામાં ઇન્ટરસ્ટ નતો એમાં ને એમાં આખોદી પયડા રેતા એટલે બેન સપ્ટેમ્બર ઓક્ટોબર આવા ટાણે અત્યારે કરવાનું હોય એડમિશન પ્રોસેસ બધું એક બધું ઓનલાઈન થઈ જ એલે એડમિશન ય ખબર શ કોલેજમાં ક્યાં શરૂ થાય્યા વિઝિટમાં જતા નોતા ઓફલાઈન હતું ને ઓનલાઈન હતો ઈ કે મોબાઈલમાં ખબર પડશે ઠેટ દિવાળી આજુ બાજુ એમનામ કાઢ નાયખુ. પછી જેવા જોઈન થ્યાને અઠવાડિયામાં ઓલી હતી પરીક્ષા
લીમીડ સે એમા ટે સેમ જ છે હો લ્યો કઈરા ધીમે ધીમે પસે ખબર પયડી તો હું આવે એ કંઈ નોતી ખબર સબ્જે્ટ કેવા આવે હું છે આ તે બેઝિકબેરિક જેવા સબ્જેક્ટ હતા ને અને પછ ઓનલાઈન પછે ચોરી થાય ધીમે ધીમે ગ્રુપ મહિના પહીં ટ્યુશનનો કોન્ટક થ્યો
એટલે બધે એમ સી ક્યું બેઝ ‌આવે એટલે પછી એમાં પાસ થઈ પછી વાયવા આવે ને ધીમે ધીમે રોન નીકરી હવારના પોરમાં ટ્યુશન હોય જેમકે આઠક વાગ્યા આજુ બાજુ હોય એક તો હવાર ઊયઠીન ઊંઘ ‌આવતી હોય અને જ્યાં નહીં બધાને કેમેરા શરૂ કર આવે હે કે નહી એટલે દેખા ને તમને પેલા મોટા જને ગુડ મોર્નિંગ કરવાન્ ને એ પ્રમાણે એટલે ઊંઘ નથી આવતી બધા હાજર છે કેને એ પ્રમાણે ચેક કરે ઓનલાઈન પછી આઠ થી નવ. તે માઇક્રોસોફ્ટ મસમાં શરૂ થાય કોલેજ બધા અને લેકચર ના. ક્યા નોક્ટોલેક્ટ જોખો મોબાઈલું ચાર્જિંગ ડેા એમને એ જ છે. એ ખાલીોને કહી દેવાનુંું. પણ એ પાછા પૂછે આ નંબર બોલો આ નંબર બોલો આ હેન્ડ રેસ કરો. એમાં કે કેટલા ભય છે દીકરા બોલ્યા વાળો જ
હ
અને કે કેટલા એમ ડિપ્લોમાો એ હતા.
ત તો ભોગા કે દસમા પછી રીતે દસમામાં હતાને દસમુ પુરૂ કર્યું છું. તો હું કેતો દોસ્તને ઘરે મે રમવા જતા.
હા
તો એ રમવામાં અમારે કે રમ ન હતી તો એક માંીસ છેને પૈસા તો હોય તમ મંદિર. એમ નરમતા રહે.
તો કેરમ માં એમને કેરમમાં તો હોય ને. ત માંણ વારો આવતો અ દવા બારણા ભેગા થાય હરી શોક કરી બીજું કોઈ નહી ખાલી મારે જ બધા એમ. કેરમાં ચાર જણા જોઈએ પણ બે હાર બે એ તો નીકળી જાય.
ગ બી
બે જણાસ ખાલી થાય ને એમ તારે ચાર જણા ઉભા ન થાય જીતે ને બે જણા ઈ બેઠા રે. હા એટલેવા બષણ હોય એટલે આપડે ચાર પાંચ ચાર પાંચ મિનટ પછી આપડો વારો આવે હારી જ આવ તો એમ.
અમ બીજ.
કે અમને બધું રમતા પછી બધાને ફોન હતો એમ
હા
મારે બાપુજી ના છોકરા પાછ બધાશે ને ફોન હતો.
હ
હ તો ટચ સ્ક્રીન ફો આપે એન્ડ્રોઈડ ફોન હતો બધા પાસે. તો એની બધા પબજી ને ફ્રી ફાયર રમતા. મોસ્ટ ઓફ બધા પબજી રમતા આપડે રે મારે ન માર બે દસમાં હતો અમન્યા છે ને બેઠને લબડવા મને એક રમવા મને એકમ આપ ફોન હોય ને ખાલી જોયા કરવાનું આપડે બીજું કઈ થાય નહી.
હા
પછી એ ઘર નો માલિક હતો પાવર ભર કરતો કે મારું ઘર. તમ કરવા એટલે એ એમ કર કરે ને તો આપડે ત્યાં જવા દઈએ બાકી જવા દઈ નહી ને પ આપડે નાના હોય એટલે વાંધો નહી એમ.
હા
આપડે ફોનમાં નહોતો ને આપડે કરીએ હું તો લોઠાઈ સવું પડે.
હય ઘરચે જવું પણ આપડીએ.
હા ઘ પછી હું લુડો ર લુડો રમતા એમાં પછી કેરમ રમતા ને પબજી અનેને ફ્રી ફાયર
વલુ માટે છે.
રૂડ એટલે આખો આખો દ આખો આખો દ સવારનું ઉઠીને બ્રસ-બ્રસ કરીન, નાસ્તો-બાસતો કરીને પૂગી જાવાનું. તો સવાર માં જો પેલા ક્રિકેટ હોય તો ઘડી ક્રિકેટ રમી થાકી જાય પછી પાસે જઈએ. તો ત્યાં જઈને પેલા લુડો રમીએ લુડો થાકી જાય તો પછીઅંબા માતાજી ના મંદિર બપર ખાઈ પીને જાય. ન રુંડાના તે કેરમ રમીયા કેરમ રમીને થાકી જાય પછી રો ક્રિકેટ રમીએ પાસે હેરીમન બારું નહી નીકળવાનું હેરીમન હેરીમન હા પછી હી રમી લીધા પછી રાતે બધા પબજી મોસ્ટ ઓફ રાતે રમતા પબજી ને એમ તો આપડે તો જોવાનું એમ એમાં છે ને એક દી એકી વાર રમવા તમને તો ઘણી વાર હું રમવાનું શરૂ કરું ને આપડે ફ્રી ફાયર રમ રમેલા હોય ને તો આપણે ખબર હોય કે ગાડીમાંથી તરતરી ને આપડે કઈ ડેમેજ થાય ન એમ ને પબજી માં એવું ના હોય પબજીમાં તમે ફૂલ સ્પીડમાં ગાડી હોય ને ઉતર ને તરત મરી જાવ. તિમ હા હા તે નહી તરત મરી જાવ એમ હય હો ટકા હતા મરી જાવ એમ હ તો મેં ગેમ રમવાની શરૂઆત એ મને એક મેચ રમ આપી. પિલી વાર પીલી બલી વાર પબ્જી. તો મેં ફૂલે ફૂલ ગાડી લ લીવર એક જણા ન ઉડાડ છો મારે ઉડાડી. ને એને લૂટવા હાટું મે ગા ઢેકડો મેરો તરત મરી ગયો બસ એટલો અફસસ ન કપ એક ઉપર રમમાં જોયુ એમાં એ એમાં આવું છે પછી ઓ તો બીજી વાર તો રમવા આપે નહી. એ પછી મારી હા પછી વારો આવે ચ્યારે વારો તો પછી એક દી મ એક એમાં ખાલી જોયા કરવાનું ઓલા કર સ બધુ ને નામ ગેમ સેન રમા લુડો રમતો વા આવતો બાકી કઈ વારો આવતો હોય એમ
પબજીની ગેમ બઉ એક પેલા પચાસેકન્ સાઠ સેકડ પેલા ઓલુ ઓલામાં આવે લોબીમાં પછી પાછ પ્લેન ઉતરે પછીલુટ ધીમે ધીમે અડધી કલાક વીસ મિનિટ તો આરામથી એક ગેમ થઈ જાય.
હમ ત કઈ એવું હતું નઈ કે ત પાસે એ કઈ હતું નઈ પ્રૂપ્ફલેન આવું
એ તો ત્યાં બધાને નવી નવી આવી કે બધા હરખા હતા રમવા વાળા અમુક અમુક જેવ ઉપર ભી હ ગ છે. એક પૂસકર કરી દીધે એવા બધા એ અમે એમ તમા મેની મે એ બધું બહુ એમાં મલ્ટ્લેયર ગેમ રમતા બુમ્સ કોર્સ, મીલી મિનીટ
મિ મિટરી તો ભૂ મિ મિલિટરી તો ભૂલા જ જ ગઈ
ભૂકા ગાટના અમેય
તઇ તે મીની મીલીટરી મારો આવી જતો કે મારા ભાઈ પે ટેબલેટ હતો ને તોઅ બીજો એક ભાઈ બન હતો ને સાગર કરીને ઈ બધા કોલેજમાં હેર્યા તા એને સિનિયર તરીકે તા એઈ રમતો ની એમ ઇ બેઠતો ખાલી તો એ છે એને ફોને એને આપતો તો ઓલા ન ટેબ્લેટમાં મોસ્ટ પ ગયો રમતો એમ ટેબલેટમાં મારી રમવાનુંને ઓલાન ફોનમાં આવી રમે એમ મિરો આવી જાતો એમ મીલેટરી મ પછી ગ્રુપ પડી જાયને તરત બે બે ગ્રુપ પડી જાય આ સિંગલ સિંગલ નો રમતા ગ્રુપ જ રમમતા ટીમ પડીનેજ રમવાનું
સમજે ગ
પછી સુમ સુમ સુમાટી જાય એ તો કરેવ ને ઈ રમન મજા આવતી સુમ સુમાટી જતા હોય. ને બંદુક અનલિમિટેડ આવતી હવે બધા અ ખાલતું ઈ પછી રમ મજા
એવાલી ગુલાબી કલરની આવ દ કવા ગુલાબી આ એમ જ રમતામ બધું ડબલ ગણી થાય
હા સ એ તો એ તો કહુ ડબલ ગન થાતી પછ પણ એમાં એવું હતું ચક ચકડી નહી લેવાની એ ને સાઈ પણ નહી લેવાની એ ને એવા નિયમ હતા.
ચકડી લેવાના એ ગાડયું છે હું એ તમે એવા થઈ જાવ આમને તેમને લઈ નઈ લેવાની
નઈ એમ નય ઇ કેમ કેમ ગેતત ઇ સગળ એક જાય એક ના હાથમાં આવી ગયુને ત પસી પૂરું થય ગયું કીમનાય મરી જાય ને પાસા
તા પોતેય મરે એમાં મરેય એટલા સાથેય તે અને આમે ઘરીય માં થાયું એવું
હા ટીમનાય એ પાસા મરી જાય ને એટલે
હા અત્યારે આમ મજા આવતી સમમછ એકાદ વાર આવે પણ આ માણા ન મરવા છે માણા બહુ બધા ત્યારે મરી ગયા - પણ આ રીતે મજા બઉ આવે આવું એક તમે કેને જિંદગીમાં બાળકની ઉંમર હોય ને ત્યારે બેક ત્રણ વર્ષનો આવો બ્રેક મની જાય ને દોઢ વર્ષ નો તો મજા જ અલગ આવે પ પછી એ થોડોક વાંધો આવે કે ભણવું પછી ગમે નય થોડોક સમય કેટલા માકોણ હવે મજા કરી લીધ ને પછી ક્યાંથી ગમે એમ કેમ કે ચોપડી એયા જ નથી એકદ બે વરસ
હ પછી અમે અગિયાર બારમાસ
પ્રમોશન મળી ગિયા તા અમુક અમુક ને ત
હા ઇ બધાને બહુ હારું હતું આપડે તો દસ માંય મેળવું નને બારમાંમાંય મેળવું નય અમને તો
હા
તો પછી અગિયાર બારમાંમાં સાહેબે એ કધું હતું કે જો તમે એક ધારું કે મોશ કરો ને તોયે એ ન મજા આવે ને એક દાઢો ભણો ને તોયે તમને ન મઝા એ તો ઇ વાત હાચી હતી તો એ પછી તમે આખો દી આખો દી ફોન વાપરો ઇ થોડી મઝા આવે ઘડી ક હોય તો વાત અલગશે એમ
ઉં
આ તો આખો આખો દિ તમારે ફોન ફોન ફોન ફોન ઇ તમે પછી ઈક ઇ પછી તમે કંટાળી જા કંટાળી જાવ એમ
હા
એ બ હેલા કરતો અમે કોરોનામાં તો કોરોનામાં તો જી એક જોઈ ને તો કે અમારે અગિયાર બાર સાયન્સમાં લેક્ચર આવતા એમ રોયલ સાયન્સ માંલીધું થું ને અગેર મુ સરું થિયું ને હા તો નય ઓનલાઈન લેક્ચર ન આવતા ઓનલાન લેક્રત એક બે લેક્ચર આયવા તો પછી અમારી ઉર્જા એ પતિ માંછે ને લેકો રેકોર્ડે લેક્ચર આપતા એમ માંન્યા સ્કૂલ છે ને ની બધા રેકોર્ડડેડ લેચર તમને જે ટોપિક નોમ નજાય ને ઇને સ્કુ ટેબલેટ આપતાને ટેબલેટમાં વિડીયો રેકોર્ડંગ પેલા રેકોર્ડિંગ કરેલા જ હતા એટકલે બધા કોઈને ઉપાધિ નતી એમ
રેકોડેડ વિડીયો હોય ઇ બધાને આપી દે એટલે એલી મિટિંગમાં જોઈ દઉને આપદે આપદે ટાઈમે જોવું હોય તો જોઈ લેવય
હા એડી ટાઈમ ટેબલ આપી દેતા પછી ઈમાં હું અઠવાડિયની ટેસ્ટ આવતી તો હુંને મારા ભાઈ બેન હું કરતા કે પેલા એક ના ફોન અ ટાઈમ ઈમાં ફિક્સ હતું કે એટલે એટલે વચ્ચે ભરી દેવાની એમ
હ
તો અમે અ મિનિમાઇઝ થઈ જતી એટલે વાંધો હતો ટેસ્ટ સબમિટ નો થઈ જતી તમે ફટાફટ ગૂગલમાં કોક એક એક ફટાફટ ગૂગલમાં હશે ને જાણે કે સયીઠ એમસી ક્યું આવે ને તો પેલા ત્રીસ હું સોલ્વ કરું ને વ ને ત્રીસ ઓલા સોલ્વ કરે એમ પછી ઇ જેટલા માર્ક આવે ને
બીજા આવે ઇ તારે કરવાના બધા સોલ્વ કરી નાખે પસી જવાબ ડાયરેક એકર્મ કર આનો આનો કનફોરમ
હું તો પછી ઈ ઈ તો બધું થીયુ તો પછી ઉરજા એપ માંથીજ એમસી ક્યું આવતાં તાં અ પછી એમ અમે હેઠ હેઠ હસા કરી આવી દઈએ તો ખબર પડી જાય ક્યાં સોરી કરીને કરે એટલે હોશિયાર તો હશે નય પછી ઈ ટેસ્ટ અમે હા પછી એ ખોટા કરીને પછ સાહેબને મોકલી પછી એ લખીને મોકલે ગુડ ને વેરી ગુડ ને પછી અમે અહી એકબીજા નેમ એક વાર એની બેન ના લગ્ન હતાને ટેસ્ટ હતી બે ફોનમાં મારે સર્ચ કરવાનો એક ફોનમાં હું મારો સર્ચ કરું એક ફોન મે એનામાં સર્ચ કરું પછ એમ ટેસ્ટ પૂરી કરીને ટેસ્ટ પૂરી કરવાની લગ્ન હોય જી કરો ટેસ્ટ પૂરી કરવી પડે.
હા.
તો બાર મિનટ થઈ ગયું એક મિનટ પછી કરવું આગળ હાલો પાછો..